હલો કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
તો બ મને પણ સારું છે ઘણો સમય થઈ ગયો તો વિચાર આવ્યો કે ચાલો તમને ફોન કરું અને તમારી સાથે વાતચીત કરું પણ હવે કેવું હોય છે, કે આ ભાગદોડ ભરેલું જીવન છે ને તો કઈ ટાઈમ જ નથી મળતો હોતો તો મને પ્રશ્ન છે કે આમ તમારો સમય કેવી રીતે તમે આખા દિવસમાં કાઢતા હો છો, તમે એવી શું પ્રવૃત્તિઓ કરો છો કે તમારો સમય નીકળી જાય તમને બોરિંગ પણ ના લાગે. તો તમે કઈક એના વિશે મને કશો
હા જરૂર
હ
હમ સવારે કામ કરતા હોય પછી બાજુ વા બેસવા આવેને અમે જાય એમના ઘરે વાતું ચીતું ફ્રેન્ડ ને ફોન કરીિે
હમ
ટીવી જોતા હોય સોંગ સાંભળ
સ
એવી રીતે અરો ટાઈમ પાાસ કરીએ એમનો મજા આવે તો મારા હસબન્ડને ફોન કરું એવી બધી. નવીન નવીન કઈક વર્ગ ગોતી, એ એવી રીતે અમે કામ કરતા હોય, ટાઈમ પસાર કરીએ મસ્ત મજા કરતા હોય. તમે કેવી રીતે તમારો ટાઈમ પસાર કરો છો.
હશ હ તમે પૂછ્યું છે તો મારે તો કેવું છે જો નાનું બાળક છે, એટલે ટાઈમ પસાર ના કરવો પડે પણ મને લાગે છે કે મારો ટાઈમ પાસ થયો જ જાય છે, ઓટોમેટિક સવાર થીને રાત મારી ક્યાં જતી ર ને એ મને ખબર જ નથી પડતી સવારે ઉઠી ત્યારથી ભેગું ભેગું બાળક ઉઠી જાય અને ભેગું ભેગું ખાવા પીવાનું ને બધું એક્ટિવિટી હું કચરા પોતું કરુંને તો એને પણ કરવા જોઈએ. મમ્મી આમ જોઈએ મમ્મી આમ જોઈએ આખો દિવસ રાત એની પાછળ સમય જતો રહેે પોતાના માટે ટાઈમ કાઢવો ને એ મારા માટે બહુ ચેલેન્જિંગ થઈ ગયું છે. લાઈક જ્યાં સુધી બાળક ના હોય લગ્ન જીવન હોય કે કુંવારા હોય. તો વસ્તુ અલગ છે, બાળક આવ્યા પછીનું જે એક માતા નું જીવન છેને થોડુ આમ ચેલેન્જિંગ ભરેલું થઈ જાય છે એટલે તમે તમારા માટે છેને, સમય નથી ફાળવી શકતા લગભગ લગભગ તમારો બધો જ સમય તમારા બાળક નો હોય છે, અને આમ તમે આપી પણ દો છો પ્રેમથી તો તમારું શું કેવું છે, એ બાબતે
હા તમે કહો છો એ વાત સાચી છે, કે તમારે બાળક છે એટલે તમારો સમય એની પાછળ પસાર થઈ જાય છે, મારે તો બાળક છે ને એટલે અમે તો નવી નવી એક્ટિવિટીસ ગોતા હોય. અહ ગામમાં જઈએ, ફ્રેન્ડ્સ બધા બારે જઈએ નવરા હોય તયે. કાંઈક-કાંઈક, કાંઈક-કાંઈક અમારે નવીન-નવીન કામ તો હોય જ. સવારે હું જીમમાં જાઉં, જીમમાં અહિયાં ફ્રેન્ડસ સાથે મળી અમે. બધા વર્કઆઉટ કરતા હોય નવા ફ્રેન્ડ્સ બને, નવી-નવી વાત તું થાય, બધાનું નવું જાણવા મળે. ઘરે આવીને ઘર કામ કરીએ, ત્યાં બપોર થઇ જાય. એવી રીતે ટાઈમ નીકળી જાય, બપોર થાય ત્યાં રસોઈ નું કરતા હોય, રસોઈ બસોઈ કર લેઈ.
ત્યાં પાણી નો વારો હોય તો પાણી આવે. બે-ત્રણ વાગે ફ્રી થઈ ને થોડીક વાર બપોરે સુઈ જાય, ઊઠ ઉઠી ને બધા બારે બેઠા હોય.
પોતપોતાની આખું દિનચર્યા વાતું કરેને, એકબીજાની વાતો હોય ને, હસ તી મજાક.
બાર બધાય નાસ્તો કરવા જાય, એવી રીતે હોય. તમે શું ક્યો છો?
હા, હા. તમે હમણે કીધું જીમમાં જાવ છો તો આપડે એ બાબતે પન થોડી વાત કરીએ કે જીમમાં જાવું જરૂરી છે તમારા મુતાબિક, કે પછી ઘરે પણ ફિટનેસ નું લેવલ જે છે એ આપડે મતલબ જાળવી શકીએ, મતલબ અહ જે જાડા લોકો હોય તો એ લોકો હોય ને કે ભઈ ના ચલો ફેટ થોડું ઓછું કરવું છે, એટલે જીમમાં જાય. તમારું બોડી થોડું હેવી હશે, એટલે તમે જીમમાં કદાચ જતા હશો. પન તમારું શું માનવું છે કે ઘરે પણ જીમ જેવું કરી શકાય છે કે ભઈ જીમમાં નથી જવું, ચલો પૈસા નથી ખરચવા પન ઘરે બેઠા વર્કઆઉટ કરવું છે, ફેટ લોસ કરવું છે. લાઈક ડાયટિંગ છે તો એવી કોઈ બાબતો છે જેના વિશે તમે મને થોડું શેર કરવા માંગતા હોય? તમેમ એમ કાંઈ ફોલો કરતા હોય તો મને જણાવશો?
હું માનું છું ને ત્યાં સુધી તો આપડે છે ને જીમમાં જાવું જોઈએ. ભલે તમે જીમ જાવ કે ના જાઓ તમને લોકોને એવું થાય કે તમે ઘરે કામ કરો છો, વર્કઆઉટ થઈ જાય પણ ના મારા હિસાબ થીન. તમારે તમારો પર્સનલ ટાઈમ મી ટાઈમ આપડે કાઢવો જ જોઈએ. હું જીમમાં જાઉં છું, ને મારી સાથે ડોક્ટર્સ લોકો જીમમાં આવે છે. બધા સાઈઠ સાઈઠ વરસના છે.
ઈ લોકો પોતે એમ કે છે કે જે અમે ઘરે કરીએ છીએ ને એનાથી કાંઈ અસર ન થાય. ઘરે આપડે હોય એટલે આપને આળસ આવી જાય. હાલ ને ભાઈ રહેવા દે ને કાલ કરશું, હાલ ને ભાઈ રહેવા દે ને કાલ કરશું. પણ ના, હું તો એમ જ કઉ છું કે આપડા માટે તમે કલાક કાઢવી જ જોઈએ. તમે તમારા માટે કલાક નો કાઢી શકો ટાઈમ? પન ન્યા જાઓ બધા કા વર્ગ કરતા હોય ને બધાને જોઈને જ આપને કરવાનું મન થાય. કે ના હું આના થી સારું કરું, ના હું આનાથી સારું કરું. અને બધાય નું નવું જાણવા મલે, નવા ફ્રેન્ડસ બને, ડોક્ટર લોકો એમ ક્યે કે હું છે ને મને ચા પીવાની ઈ કહે ફૂલ આદત હતી. પણ હું જીમમાં આવું છું તો મને ભૂખ લાગે છે, ચા પીવો ઘડિયે ઘડયે નથી પડતો. મારી સાથે ગાયનક ડોક્ટર આવે છે, જનરલ ડોક ટર ની બધા આવે છે કે ના આપણે જીમમાં જાવું જ જોઈએ. એવું નથી કે તમે માંદા હોવ કે કે તમારે વેઇટ લોસ કરવો હોય, કે તમારે બોડી ફિટનેસ જે પણ નહી તમારે ત્રણસોને પાસઠ દિવસ જીમમાં જવું જ જોઈએ હું તોવું માનું છું. તમે શું ક્યો છો?
ના તમારી વાત આમ તો સાચી છે, પણ મેં છે ને ઘણી વાર બ ધાએનું એવું પણ રિવ્યુ સાંભળ્યા છે કે એકવાર જીમમાં જાવ ને પછી જીમ છોડી દો ને તો બોડી તમારું જે ફીટ હતું ને એ ફીટ ના રે એમ લાઈક જીમમાં જે બોડી ફિટનેસ છે એ પછી ઘરે ન થી તમે એટલું કરી શકતા, એટલે બોડી જેમ પેલાની જેમ પાછું હોય ને એમ કદું રૂપું કે કાઈ પણ અલગ અલગ સ્ટ્રકચર માં આવી જાતું હોય છે. એટલે મારા ખ્યાલથી તો બની શકે તો તમે જીમ અવોઈડ કરી શકો કેમ કે જો પેહલાના સમયમાં કેવું હતું કે સ્ત્રીઓ ઘરે જ કામ કરતી એને ક્યાંય સ્પેશિયલી અ કોઈ પણ યોગા કરવાની કે વર્કઆઉટ કરવાની જરૂરત નહતી પડતી એટલા કામ હોય પાણી ભરવાના હોય, બેસા બેઠા કચરા પોતું હોય. કપડા બી બેઠા બેઠા, લગભગ એટલા બધા અઘરા અઘરા કામ હતા, હવે તો બધે મશીનરી આવી ગઈ, તમારે વાસણમાં પણ મસ મશીન આવી ગ્યા. એટલે તમારે ખાલી એક રસોઈ, રસોઈમાં પણ હું તો કઉ છું કે મશીનો આવી ગ્યા છે હવે, ખાલી બસ બધું પ્રિપેરેશન રેડી કરીને મૂકી દેવાની. એટલે લગભગ સ્ત્રીઓ ના કામ ઓછા થઈ ગ્યા, એટલે શું બોડી હેવી થાવાની સંભાવનાઓ અને જંક ફૂડ વધી ગ્યું, ફાસ્ટ ફૂડ વધી ગ્યું. એટલે ક્યાંક ને ક્યાંક તમને એ સમય નથી મળતો અને બીઝી લાઈફ થઈ ગઈ કારણ કે કમાવા માટે નોકરી કરવી પડે, બાળકો હોય તો બાળકો પાછડ ટાઈમ દેવાનો, મતલબ કઈક ને કઈક હોય અજ એમ નાનાથી લઈને મોટા લોકોને. તો બને લાગે છે ત્યાં સુધી જીમ ઓપ્શન બહુ બેસ્ટ છે કે તમે મી ટાઈમ જેમ તમે કીધું એ બહુ સારી વાત છે કે તમને કમસે કમ ભાગદોડ ભરેલા સમયમાંથી તમારો પોતાનો એક સમય મળે, તમારા એક ફ્રેન્ડ સર્કલ જોડે તમે રિલેક્સ થઈ શકો છો. જેમ જુમ્બા પણ આવતા હોય છે. અ અલગ અલગ એમાં પણ આવતું હોય છે ડાન્સિંગ નું હોય છે, મેં સાંભળ્યું છે ખરું પણ ક્યારેય હજી અનુભવ નથી કર્યું. પણ તમારી વાતો ઉપરથી એવું લાગી રહ્યું છે કે કદાચ, મારે આવું બ ધું મતલબ ટ્રાય કરવું જોઈએ બટ લકીલી ઇન ફ્યુચર હું ટ્રાય કરવા માંગીશ ખરી. હમણાં તો થોડું બાળક નાનું છે, તો મને નથી લાગતું કે એવો કોઈ હું સમય કાઢું. પણ હા હું જરૂર ચોક્કસ આ એકવાર અનુભવ કરવા માંગીશ. પણ હા હું કોશિશ કરું છું કે ઘરે અ બેઠા જો કાઈ એવું થઈ જાય તો વધારે સારું છે, કે ભાઈ ચાલૉ ક્યાંય જવું પણ નહી અને ઘરે થોડો અડધી કલાક વર્કઆઉટ કરું, કદાચ. બની શકે કે બાળક ની સાથે સાથે મોટું થાય ની એને શીખવું ને હું પણ શીખીશ, જોઈએ ઈન ફ્યુચર પછી કશું થશે તો હું અ મારા શરીર ઉ ઉપર‌ પણ ધ્યાન દેવા માંગીશ પણ આ તો થઈ વર્કઆઉટ ની વાત. તમે શું કહો છો ખાવા પીવાનું પણ મતલબ મહત્વ છે ખરું આમાં? બોડી સ્ટ્રક્ચર ને લઈને,
હા ખાવું પીવું પણ એટલું જરૂરી છે એમાં ધ્યાન રાખવું પ્રોટીન યુક્ત ખાવા માટે બધું તમારે ધ્યાન તો રાખવું જ પડે તમે જેટલું અ ખાંડ ગર પણ યુઝ કરો છો એટલું તમારા બોડીને નુકસાન કરે છે, ઘર પણ છે ખાંડ વસ્તુ તમારા બોડી ની ચરબી છે ને ઓગળવા દેતી નથી અને મીઠું મારી દવા ચાલુ હતી મને બીપી છે. અને મને ડોક્ટરે વેઇટ લોસ કરવાનો કીધો છે તો ડોક્ટરે મને ટોટલી વસ્તુ તું ખાવાની મનાઈ કરી એ કોઈ પ્રકાર નો લોટ નહી કાઈ નને ખાંડ ને ને મીઠું ની તો સાવ બાધા જ લઈ લેવાની હું ઓનલી વચમાં મેં બે એક મહિના અ મીઠા વગરની ટોટલી વસ્તુ ખાઈને વેટ દસ બાર કે લો છોકે લો સુકે રહ. ડોક્ટર નું કેવું એમ છે, કે તમે અ શું કેવાય કે તમે ખાવામાં ધ્યાન રાખશો ને તો તમારો વેઇટ લોસ જલ્દી થશે હું સાથે સાથે ચાલવા પણ જાતી હતી. એટલે તમે ખાવામાં ધ્યાન રાખો પનીર છે. ઈ ટાઈપ નું બધું પ્રોટીન યુક્ત આહાર ખાાવ ને તો તમારા બોડી ને નુકસાન નથી થતુ. અને તમારો વેઇટ લોસ પણ થાય છે. અત્યારના જમાનામાં તો આ બાર નું જંક ફૂડ વધી ગયું છે, કે ચાલો પીઝા બર્ગર છે, સાથે જીવાય. કરેને સાંજ સવારે જીમ કરે ને સાંજે તમે પીઝા બર્ગર ખાયા હો, તો કઈ બોડી મા અસર થવાની જ નથી બધુ તમે જીમય કરો વ્યાયામ કરો યોગા કરો રનિંગ વોકિંગ બધું કરો સાથે તમે ફાસ્ટ ફૂડ ના ખ ખાવામાં પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. એવું નથી કે તમે હા તમે જીમ કરતા હોય ને તમે ફાસ્ટ ફૂડ બહાર ન ખાઈ લો્યો તો તમે રાત્રે ખાઈ લોને સવારે તમે જીમમાં જાવ તો એવું નથી કે તમે રાત્રે ખાધું હોયને, સવારે જીમ કરીને તમે બધું કાઢી નાખો કે તમારો વેઇટ લોસ થાય એ એવું હોતું નથી ખાવામાં પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે કે મોગ છે. બાફવેલી વસ્તુ છે ફણગાવેલી વસ્તુ છે. ઓછા તેલ વાળું ખાવું જોઈએ. પ્રોટીન યુક્ત વધારે ખાવું જોઈએ કે જેમાં અ ઓછી કેલેરી હોય અને પ્રોટીન વધારે હોય. ઈ ટાઈપ નું ખાવું જોઈએ મારા મુજબ તો તમે શું કો છો.
બિલકુલ બઉુ જ સરસ ને સાચી વાત કીધી તમે અને તમારી વાતો સાંભળી ને તો મને એવું લાગ રહ્યું છે કે ભવિષ્યમાં જો થોડોક હું મી ટાઈમ કાઢી શકું અને જીમ શરૂ કરું અને થોડું ખાવા પીવાની બાબતે પણ જો ધ્યાન આપુ તો કદાચ મારે જે મમ્મી પાઉ જ રહી ગયું છે, શદ તો એમાં હું થોડો અ ફેરફાર કરી શકું છુ. પણ મને તો સાચું કવ ને તો તમારી સાથે જે લાઈવ એ તમારા તમે કીધા ને સાંભળવાની મને બહુ જ મજા આવી અને મને સાંભળી ને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ પોતાના માટે જાજુ કઈ ના થાય જેમ તમે કીધું ને રનિંગ કરી શકાય વોકિંગ કરી શકાય એવું બધું પણ થોડું ઘણું જો કદાચ થઈ જાય ને તો તમારે કદાચ જીમ નહીિ પણ એવું તમે કરી શકો ખાવા પીવામાં તમે નાની મોટી જે વાત કરી એ પણ તમે બાંધછોડ કરો ને તો થોડું થોડું બોડી ઉપર ધ્યાન આપી શકાય છે. તો ચાલો ફરી પાછું આવું જ કોક નવા વિષય સાથે મળીશું અને ખરેખર મને મજા એ વાત કરવાની તમારી સાથે તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ